એમથી કૃષ્ણ!
જય શ્રી કૃષ્ણ! તમે ક્યામ છો?
બસ હું એકદમ મજામાં. મે કીધું બહુ વર્ષો- પછી મેં કીધું, વાત કરીએ. તો મેં કીધું મારી જોડે ખુબ જ આમ સુંદર વિષય છે. એમ કેહેવાય ને કે બચેલો ખોરાક.
હા. આ તો એક ઘણો રાસપ્રદ રાસપ્રદ વિષય છે.
હા. પાછી એજ ને. આમ કેવાય ને કે, આમ, આમ ઘણી વાર તો આ સીધો આમ ડસ્ટબિનમાં જ જાય છે આમ બચેલો તો ખોરાક. પણ મને લાગે છે ને કે, આ મોટી સમસ્યા થઈ ગઈ છે આપડા સૌ માટે.
બિલકુલ મને યાદ છે કે, નાના હતા ત્યારે ઘરે એક પણ રોટલી વેડફાવા દેતા નતા આપડે.
બિલકુલ. અને મારા ઘરમાં પણ એવું જ હતું. કે મમ્મી કેતી કે, આ અન્નનું સન્માન કરવું જોઈએ.
હા. આજે લોકો પાસે પૈસા વધુ છે પણ- ખોરાક પ્રતિ કદર ઓછી થઈ જઈ છે.
બિલકુલ સોન નાની તમારી સાથે, કે રેસ્ટોરન્ટ છે ને, પછી છે ને અડધું છોડી દે છે તેમાં બી.
હા બિલકુલ. મને તો આ જોઈને ખરાબ લાગે છે. કેટલાક લોકો- લોકોને બે વખત નું જમવાનું પણ મળતું નથી.
બિલકુલ. શું તમે ઘરની બચેલી રોટલીનું શું કરો છો તમે?
અમે સવારે રોટલીનો ચીગડો બનાઇએ છીએ. ખુબ સ્વાદિષ્ટ લાગે છે.
બિલકુલ. વાહ! અમે તો આ રોટલી ના છે ને, લાડવા પણ બનાવીએ છીએ. ઘીના.
રોટલીના લાડવા, મને ખૂબ ગમે છે. તેમાં ઘી અને ગોળનો અલગ જ સ્વાદ હોય છે.
બિલકુલ. અને બચેલા ભાત નું તમે શું કરો છો?
ભાતમાંથી ફ્રાઈડ રાઈસ, રાઈસ કટલેટ કે રાઈસ ઢોકળા પણ બનાવી શકાય છે.
શું વાત છે! તો તમે આવું બધું આમ વાનગીઓ આપડે કોલેજમાં લઈને આવતા હોય તો કેટલી મજા આવે. રોજ કઈ- નું કઈક નવું ખાવા મળતું હોય અમને બધાને.
હા પણ એ ગરમ-ગરમ ના રે, એટલે હું લઈને નહી આવતો.
હાં પણ અમણા તો કેવું ઠંડુ હોય ને તો એ ખાઈ લઈએ છે કાઇન કે બધા ભૂખ્યા એટલા હોય છે ને. કેવાય ને કે તેનાથી છે ને- પૈસા પણ બચે અને બગાડ બી ના થાય ખોરાક નો.
હમ સાચી વાત છે. પણ મારા- ખોરાક ખાલી તમે જ ખઈ શકો બીજું કોઈ ના ખઈ શકે.
શું વાત છે એવું તો શું હોય છે ખોરાકમાં કે કોઈ ના ખઈ શકે.
હમ કેમ કે મારી ઈચ્છા તમને જ આપવાની બીજા કોઈને આપવાની નથી.
શું વાત છે આ! હા! હું તો ધન્ય થઈ ગયો તમારી આવાત સાંભળીને. કે તમે તમારા હા એજ ને. અને કેહેવાય ને કે આમ રાઈસ ઢોકળા વિશે શું આમ હું તો પહેલી વાર જ સાંભળી રહેલો આમ. તમે જેમ બોલ્યું ને પછી મેં કીધું ઈચ્છા થઈ ગેઈ.
હા મારા એક મિત્રા ની મમ્મી. બનાવે છે. બચેલા ભાત નો સરસ ઉપયોગ થઈ જાય છે.
શું વાત છે? આ તો ખરેખર આમ સાર્જનિક આમ વિચાર છે.
હા, ખોરાક વેડફાવા કરતા તેને નવું રૂપ આપવું બધુ સારું લાગે.
બિલકુલ ને શું તમે નોટિસ કર્યું છે કે આમ લગ્ન પ્રસંગમાં. કેટલો ખોરાક બગડે છે તમને ખબર હશે થોડીક?
બધું જ. બહુ જ વધુ બગડે છે લોકો બધી વાનગી ટેસ્ટ કરવા માંગે છે. પણ પૂરી કરતી નથી.
પણ મન તો હજી પણ આમ મને યાદ છે કે તમે બચેલો ખોરા આમ લગ્ન પ્રસંગ માંથી બચેલી કેટલેક બધું લઈને તમે કોલેજ આવેલા અને તમે બધાને ત્યાં ખવડાવી દીધેલું મને હજી પણ યાદ છે કે તમે અમ કેવાના કે લઈતા આયીલા.
તો એનું ખોરાક નું આપડે યુઝ
શું વાત છે હવે તો તમે ખુબ જ આમ સુંદર મેં કીધું બચેલું હોય છે તમે લઈને આઓ. છમાર બધા માટે. સારું કે તે દરમિયાન તમે તો નતું ખાધું પણ અમે બધું ખાઈ લીધેલું એ યાદ છે મને.
હા.
બિલકુલ આમ કેમ કેવાય કે હા બોલો.
આ એ આ એક સારી આદત છે. આ રીતે ખોરાક નો બગાડ ઓછો થઈ જ શકે છે.
બિલકુલ આ તો તમારી ખુબ જ આમ સુંદર આદત છે ને. આવ તો કરતું જ રહેવું જોઈએ. આમ લોકોને આમ તમારા. ઘરનો બચેલો ખોરાક આપવો જ જોઈએ.
કેટલાક દિવસોમાં પૂડી વેસ્ટ વૃદ્ધઓએ જાગૃતિ અભિયાન પણ ચાલે છે.
બિલકુલ અ ને કેટલાક તો રેસ્ટોરન્ટમાં પણ બચે તો ખોરાક પણ પેક કરવામાં આમ પ્રોત્સાહન પણ આપે છે.
આપણા દેશમાં પણ આ સંસ્કૃતિ વધુ મજબૂત થાય છે.
બિલકુલ આમ ઘરથી ઘર. એનું આદત શરૂ થવી જ જોઈએ એમ ઘરેથી ઘર તમારા ઘરે કેવી આદત શરૂ થઈ ગઈ હતી. કે બચેલો ખોરાક હોય તો કોલેજ લઈને આવતું રહેેનું બસ એ આદત બધા ને કેવી આમ ખુબ જ અગત્યનું નથી. ઓ છેને.
બિલકુલ સાચી વાત છે તમારી બચેલા શાક નું તમે શું કરો છો?
અમે જો બચેલા શાક ને છે ને આમ. હમ કેવાય ને કે માઠી આમ એમાંથી છે ને સેન્ડવીચ સ્ટોફિંગ. કે પરાઠા બનાવી શકાય એમાં.
ઓહો! બિલકુલ સાચી વાત છે. આ તો મને ખુબ ગમ્યું બાર. કોને પણ નવી વાનગી લાગે.
એ જ ને મને હજી પણ યાદ છે તમે એક દિવસે કે આમ નું ખાવા બચેલું હતું તે સવારે લઈને આવ્યા હતા અમારા સૌ માટે આમ કેવાય ને કે સેવ ટામેટા નું કઈક શાક હતું. આમ કઈક અલગ જ એમાંથી સ્મેલ આવતી એટલી મસ્ત આવશે અંદર ની વાત જ કંઈક અલગ છે.
હા અને તેઓને ખબર પણ ના પડે કે આ બચેલા શાકમાંથી બનાયું છે.
શું વાત છે તમે બચેલા શાકમાંથી એ બધું કરેલું નહી?
હા.
બરાબર છે આમ ઘણી વાર તો તમે ક્રિએટિવ ખોરાક પણ આમ કહેવાય કે બનાવી દો એટલે મજા આવી જાય સામે વાળા ને તો
હા હું પણ એજ માનું છું રસોઈ એક કલા છે.
હા હા એ કળામાં શું તમે આમ શું યોગદાન છે તમારૂ થોડુંક જાણ કરશો મને?
હા મારું ઘણું બધું યોગદાન છે મેં ઘણા બધાને ખવડાયું છે.
હા તો બહુ જ સુંદર વાત છે કે તમારો ખોરાક પણ વેસ્ટ નહી જતો અને લોકો એ ખોરાક ને ખાઈ પણ લે છે આ તો બહુ જ સુંદર વાત છે. અને તમે શું ક્યારે હા એજ તમે શું ક્યારે ફૂડ ડોનેશન વિશે વિચાર્યું છે.
હા કેટલાક એનજીઓ બચેલો પણ અ સ સુરક્ષિત ખોરાક જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડે છે.
આ તો ખરેખર આમ કહેવાય ને કે બહુ જ સુંદર વિચાર છે આમ
હા ખોરાક ઓછો કરવો એટલે મંત્ર માત્ર પૈસા બચાવવા નથી પણ સંસ અ સાંસ બચાવવા પણ હોય છે.
બિલકુલ સાચી વાત કીધી કહેવાય ને કે ખેડૂતો કેટલી મહેનત કરે છે અને એક દાણા ઉગાડવા મા ટે અમે તમને ખબર જ હશે તે કેટલી મહેનત કરે છે આજકાલ તો ખેડૂતો પણ અવાજ ઉ ઠાવે છે આમ સરકારની સામે કારણ કે તેમને એમનું પૂરતું મળતું નથી. પૈસા આમ કેવાય ને કે જેટલી એ મહેનત કરે છે એટલા પૂરતા સામે પૈસા મળતા નથી. બરાબર છે તે બધું
એટલે જ આપણે દરેક દાણાની કદર કરવી જોઈએ.
ખુબ જ આમ સુંદર કહેવાય ને કે આજની પેઢી ને પણ આ આ મૂલ્ય છે ને સમજવું ખુબ જ જરૂરી છે.
હા સ્કૂલમાં પણ ફૂડ વેસ્ટ વિશે શિક્ષણ અ અ આપવું જોઈએ આપણે.
બિલકુલ અને કેહેવાય ને કે આમ હું એમાં તો સહેમત છું આમ કેહેવાય ને કે બાળપણ થી આદત પાડશે તો જ મોટા ફેરફાર આવશે.
અને ઘરમાં જમતા સમયે જેટલું જોઈએ એટલું જ લેવું જોઈએ.
બિલકુલ આ એક નાની પણ અસરકારક વાત છે તમારી તો.
બિલકુલ નાની આદતથી મોટુ પરિણામ મળે છે.
બિલકુલ. અને કેહેવાય ને કે આ તો ખુબ જ સુંદર વિચારો હતા તમે અને શું તમે ક્યારે વિચાર્યું છે કે એક પ્લેટ ખોરાક પાછળ કેટલું પાણી વપરાય છે તમને ખબર છે કઈક?
હા એક પ્લેટ ખોરાક પાછળ ઘણું બધું પાણી વપરાય છે.
અને મેં તો છે ને એક આર્ટિકલમાં વાંચ્યું હતું કે આમ ઉકાળવા ઘણું પાણી અને ઊર્જા પણ વપરાય છે.
હા બિલકુલ એટલે જયારે આપણે ખોરાક વેડફીએ છીએ ત્યારે આ બધા સંસાધનો પણ વેડફાઈ જાય છે.
બિલકુલ સાચી વાત છે કેવાય ને કે આ બધું દ્રશ્યોથી છે ને જોવું તો ફૂડ વેસ્ટ વધુ આમ ગંભીર લાગે છે મને તો
મારા એક ઓળખીતા દરેક રવિવારે ફ્રિજ ચેક કરે છે.
કેમ એ ફ્રીજમાં શું હોય છે તો ચેક કરે છે?
તેઓ પેલા જોઈ લે છે કે કઈ વસ્તુ જલ્દી વાપરવીની- છે અને તેના આધારે મેન્યુ બનાવે છે.
શું વાત છે વાહ તો ખુબ જ આમ પ્રેક્ટિકલ આઈડિયા છે તેઓનો તો-
હા આથી કઈ વસ્તુ ખરાબ પણ નથી થતી
હા બિલકુલ અને કેવાને- કે ઘણી વાર તો આપડે વસ્તુ ખરીદીએે છએ- અને પછી ભૂલી જઈએ એ તો ખુબ જ આમ એ છે. આમ-
ખરેખર ફ્રીજની પાછળ પડેલી વસ્તુ ઘણી વાર- એક્સપાયરી સુધી પહોંચી જાય છે.
બિલકુલ મને તો લાગે છે ને કે શોપિંગ કરતાં પહેલા પણ આમ લિસ્ટ બનાવવી જોઈએ આમ-
હું પણ એજ કરું છું લિસ્ટ હોય તો જરૂર- કરતાં વધુ વસ્તુ લા લેવાતી નથી?
બિલકુલ અને ઓનલાઈન ગ્રોસરી એપ્સ થી પણ આમ લોકો ક્યારેક વધુ ઓર્ડર કરી દે છે.
હા ડિસ્કાઉન્ટ જોઈને ઘણી વાર આ અ- અનાવ્યાશક વસ્તુ લઈ લેવાય છે.
બિલકુલ અને તે પછી વપરાતી પણ નથી એટલે કેહેવાય ને કે આમ- જેટલું જોએ ને તેટલું જ આપણે- લેવું જોઈએ બધું જેથી કરીને બગાડ ઓછો થાય- અને આમ કેવાય ને કે બચેલો ખોરાક નો પણ વપરાશ વધુ થઇ જાય-
હા બિલકુલ તમે મને આજે તમારી જોડે વાત કરવાની બહુ મજા આવી-
હા મને પણ તમારી જોડે આ વિષય પર વાતચીત કરીનેને થોડુંક તમારી જોડથી જ્ઞાન મળીને- ખુબ જ મજા આવી ગઈ-
મને પણ તમારી જોડેથી ખુબ જ્ઞાન મળ્યું-
હા ચોક્કસ આપડ ફરીથી કઈક નવા વિષય પર વાત કરીએ- મળએ હા આવજો